નમ સાઓ.
મજામાં તમે કેમ છો.
અમે મજામાં કાજુ
હા અમે તો કાધું તમે કાદું
હા અમે એ પણ ખરી દે
ખઈહ્યા શું કરો છો.
કોય નહી આ પંચાયતે બેઠા અમે.
કેમ પંચાયત સઇ સિક્કા કરવા ગયા શું અતાર.
હા એક ભાઈ બઘ આયો તો મલવા આયા તા.
એવું એમ.
હોવે ના ના પાર્ટી કરવા નહિ ગયા ભાઈ.
ખાલી બેસવા માટે એમ.
હ પંચ હજાર તો આવ્યો
પજી પા તો નથી આયા બહાર જેલાસી. હા.
તમે શું કરો કો.
અમે આ ખાવા ખાઈ એે ને રસ્તે રસ્તે ફરીએે.
તમે દૂધ ભરાવ કે નહીં ભરાવતા.
અમારે તો ચો પેહો દોવા જેસી.
એલે અમે તો દૂધ ભરાવ પણ પગાર જ નહી આલયો
ચમ.
ખબર નઈ અમારે તો પગાર જ નહીં આલયો તો ગાહકો બધો હોય ભી.
શું તમારે પગાર નહીં આવતો.
હ શી ખબર મનથે શું શું કરહી ઇ ખબર નહીં પડતી.
મંત્રી ફોડ કરતા જી.
ના ના ફોડ કોઈ કરતા નહીં.
તો.
ડેરી નુકસાન મા અમારે.
ડેરી નુકસાનમાં શે એ દૂધ આપણે ભરાવે તો પગાર ના હાલી.
ના મારા બેટા નહી હાલતા કે.
આવો સેનો કાયદો.
કાયદો તો કોઈ ની કાલ નાખશે ઈ ભાઈ.
હા હું તો આવા કેટલા માણસો જોડે ઓગીડીશે પગાર નહી આવતા.
ખોટું આપડી ઈ બધું.
એવું.
હમ.
આના મણસો ખોટુ ના બોલીયે.
હાસું લયા
શું કરો છો કો
હા બેઠા હું કરો કે
વરસાદ વરસાદ છે તમારે
તોટો હોય નહ હોય તો આાલ તો આખા દાડાનો કો હોય ને વાદળો હ થોડો થોડો
તમારે તો આખા દાડણ ન હોય અમારે તો એક મહિનાથી નહી આવતુ
ના હોય
કો તણી
એવું એમ શું કરો ક બીજું.
ઓઈ કરતા નહી હાલ તો આ કરે શો
કરે શો એમ
હમ
બરાબર તમારે કઈ નવાજુની વાતો
કોય હાલ તો ન જૂની કોઈ વાતો નહી શું ના જૂની કોઈ છે ન હાલ તો ઘરેથી હતા ઘરે ખાઈને દુકોને આયા
દુકાને આયા એમ
બરાબર શું કહો બીજું કોઈ તમારે હવે કરવું નહીં
શું કરો લગ્ન કરવા સિવાય
લગન કરય મોધ વાટો હ મુું તોટો શુન તમ સુપ ના
તમે ક્યા પરિણામ અમારા હાથે પશો કેમે
તમી શુંપાઈનું
ચમ
તમે દી વ કા તો પ પાં ન ન એતે
ચો પને છો
નહી પ ને
ના
તમે જન્મ આવજ કો આલા
તમે ખોટી વાત કક ને બીજાની પૈની જો મજશ
ના ના તમાર તમારું નાોમ શું હોય
મારું નામ તો મને ખબર નહી
એવું હો હા ત્યાં ના ચવું હોય તો
તમારા તો લગ્ન થઈ જાય વાત ઓપરેશન માં
હય અમારે તો બે શોકહી
કેટલી વાર ઉંમર કેટલી ઉંમર ના
અમારે તો એક પાસમા બને હ અને એક છઠ્ઠા બનેૈ
ઓહ હો તો તો ખાશ વર થ ગ લગનથી
કોણા ઓવર થઇ ગયોયા
તમે તો તને અદી ક ના છી
એટ આખી ટીમ બનાવી અગયાર ખેલાડીઓની
ક્રિકેટની ટીમ બનાવી છે
ના ના ફુટબોલનીહી
ફૂટબોલની બનાવી દે માું
અગવેને
ફૂટબોલમાં સારું તરક સિલેક્શન થઇ જાય
હ
ક્રિકેટ મધ નથી શડીંગ થાય એમ
એટલે જ નહી
તમારે ક્યારથી શું કરે છે
આમાં ક્યારથી ઊંજે હહી
જોુંઝ
હમમ
કોઈ બીમાર બીમાર તો નથી
ના ના કશું કોઈ પણ પ્રકારની બીમારી નહી
હ તો બીમાાર થઈ દ હતા ત એમ
ના ના કોઈ બીમારી નહીં
તો તો સારું કેવાય
પવનામહે લ લાગે
પવન તો હોય આવે છે પણ વરસાદ ક્યાં આવે
વરસાદ નહી આવતોું
મહભરસાદ તો એવું લાગે છે આ વર્ષથી દુષ્કાળ પડશે એવું
પવન
ટવન કરાય વળ વરસાદ આવતા હશે
હું જ નહ પેલાના જમાનામાં વાંધ કરાવતા રાજા
એ તો પણ સત્યુગ હતું
હમણાં હમણાં સતયુગ પછી
છત પઝી
હમ
પણ તો હુંજ ભગવાન સાથ હાલતા હાલતો પાપ વધી ગયું છે પૃથ્વી ઉપર એટલે નહીં હાલતા સા એટલે જ્યાંથી વરસાદ આવે
હાલ તો માતા નહી હાલતી
એહી તો બધું કહેવાનું છે ખાલી
આ ભૂવા બધા આગાહી આલી
એ ભૂવા તો ખોટા પૈસા લેવા માટે તથંગ કરતા હોય
વીડિયા બનાવે હિ
એ બધું ખોટું ખોટું ફોડ કરી ખેલ કરતા હોય એ બધું થોડું હાંસું થતું હોય
મો તોો મુદા ન હા હતું મોનું
તમે એટલા થોડા પહેલાં છો એમ
અંધશ્રદ્ધામાં
અંધશ્રદ્ધાવા
બરાબર
હા બધું હારુ થોડું મનાય માતાજી માથે શ્રદ્ધા રાખવાની ભૂવા મા થોડું માણવાનું હોય
એઈ વાત હાચી માતાજીને કોમ હોય વશ માં ભુવાનું શું કોમ
ભુવા તો એનો રોટલો શેકતા હોય વચ્ચે પૈસા હારુ
હમ
ભૂવા કે એમ ના કરાય
વાત હાચી
મ કે આપણે ભીખ માગતા થઇશું
ખરું
કો બીજું જ અ શાંતિ છે હાલ તો પછી જોવે શું થાય આગળ આગળ ધંધા પોણ ખેતી કર હાલ તો
ખેતી કરો એમ
તો તાણી
તમાર વિસ્તાર માં શું શું વાયલૂ હે
અમારા વિસ્તારમાં ચોમાસામ તો મોટા ભાગેમાં મગફળી જ વપરાય
બીજું કઈ નઈ વાવતા એમ કઠોળ બથોડ
ના કઠોળ તો પેલા વવરાતું પણ હવે કઠોળમાં કોઈ મળતું નહિ એટલે કોઈ વાવતા નહી છે અમુક વાવતા હોય ખાવા માટે ઉગ તો શે જ
તો મળતો જ નહીં
હા કો મળતર નહી આમક વાવી ખાવા માટે થોડા કણ
બરાબર
પેલા બધું વવરાતું હવે નથી વવરાતું હવે તો રો મગફળી જ વવરાય
અમાર સાઈડ તો બધાને ઘાસવાયેલ
ઘાસ વાયેલ પશુઓ માટે જમીન તો અમારે નહી એટલી બધી તો કોઈ પણ વસ્તી વાવે એમ
વસતી વાવે તો એમ
હમ
બરાબર
તો થોડા ઘણું ચોમાસા ભાવે પણ વરસાદ નથી એટલે એવુંને તો પાક થાવુ કાઠું કોમ સે
બધે એવું જ છે ભઈ બધે કાળા કાગડા જ છે
વરસાદ થઈ જાય તો હારુ ના કે વસ્તી પછી ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે.
આત્મહત્યા કરવાના વારા આવે એમ.
બચાર તો મ દેવાદાર માણસો હોયને કશુ થાય ને એટલે પછ શું કરી.
વાત હાચી શું કરે કોક બીચારા.
ખેતી માથે તો નિર્ભર હોય ને ખેતીમાં કશું પાકે ના તો પછી શું કરે.
ઈ વાત હાચી.
પસી. જે વ્યાજમાં પૈસા લેને દેવો કર્યો હોય તો પહિ પૈસા વાળા તો થોડા પૈસા છોડે.
વાત હાચી હો.
અમુક વળી હમજદાર હોય સોડી મેલી વ્યાજ બ્યાજ.
બીજું કો આજનો દાડો કેવો જયો હે.
આજનો દાડો તો હારો ગયો વાતાવરણ થોડું ઠંડુ હતું આજે તો બધા દિવસ કરતા. તાપ તો પડ્યો પણ. હમણા બે દહાડા થી વાતાવરણ વાદળ છાયું થયું લાગે હે કે વરસાદ આવે હે બે ત્રણ દાડામાં.
એવું એમ ઓમ આપડે ઉત્તર ગુજરાતમાં વરસાદ નું થોડું. જોર પકડશે હવે.
હા એટલે એવું લાગે છે બે દાડામાં આવશે આખું વાતાવરણ બદલાઈ ગયું છે વરસાદી બું થઈ ગયું છે એમ.
વરસાદ જોવું વાતાવરણ થઇ ગયું હા બરાબર.
આટલા દિવસ તો એવું લાગતું હતું કે ઉનાળો ચાલુ છે.
હા હ.
આ બે દાડા થી એવું લાગે હે કે ચોમાસું આયવું.
બે દાડાથી ચોમાસું આવ્યું એમ તમાર સાઈડ એમ.
હમ.
અમારે તો તને તમારી જેવી જ વાત આખ પરિસ્થિતિ હે.
વરસાદ આઈ જાય તો સારું કેવાય કારણ કે આ બધું. આજુબાજુનો વિસ્તાર બધો હુક્કો થઈ ગયો છે વરસાદ આવે તો બધો ઘાસચારો થાય ને રખડતા. પશુ હોય ઈ ગાયો બાયો બધી ફરતી હોય. ડું હોય કે મનુષ્ય. તો કદાચ જીવી જાય પણ આ ઢોર ઢાખોર જીવી એમ નહીં.
વાત‌ હાચી હો તમારી હો ટકાની વાત હે.
તો તાણે.
બિચારા ઢોર એ શું કરે કે.
હમ બીજા જીવજંતુઓ ના જીવી કે પોણી વગર તો શું થાય. વરસાદ થાય તો નદી નદીઓ બદીઓ આવી. તો બોર ના તળ ઊંસા આવી કુવા ઉભરોય. બોર રિચાર્જ થાય તો પોણી નું તકીલીફ ના. પડે નકર વરસાદ ના આવે તો પછી પોણી હારું બહુ તકલીફ પડે.
મન પછ ને બીજી કોઈ પડતી હોય આવી.
હા.
ભઈ પડતી હોતી આવી.
સાની ભરતીઓ.
હા ગુજરાતીઓ ની.
ગુજરાત લેવલ ની.
હમ.
પોલીસ ની આવી છે હાલ તો પોલીસ ની આપને પરીક્ષા પતી જઈશે હવે જીએસઆરટીસી ની આવી છે ડ્રાઈવર ને. કંડેક્ટર ની હવે સીસીઈ ની આવે આ. પરીક્ષા આવશે વળી પાછી પો. સીસી ‌એટલે ગોણ સેવા નહી આવતું આપડે. રેવન્યુ વિભાગ આવે મહેસૂલી વિભાગ આવે ને બધું હિસાબ કિતાબવાળું.
હમ.
બરાબર
બધારે એકકોડ રાખવાની
હામ
જીસીઆરટીસી એટલે કંડેક્ટર ને ડિપલાની આવી એ બોલ ના ના એમાં તો નહી પહેર્યું
જેમ તમે તૈયારી કરો એવું લાગો હતું તોમ ફોર્મ ને ભર્યું
કન્ડક્ટરમાં જસુ ભરી
તો કન્ડકર બનવું નહીં ગમતું
ના કન્ડક્ટરમાં તો શું કન્ટક્ટરમાં તો કનટાળી જાય નોકરી કન્ડક્ટરની આવે તો
અમારે એક ભાઈ કંડેક્ટરમા હતો
હા
પછી શિક્ષકમાં જોતો જો લાગી જોતી ક્યાતો તો બહુ કંટાળો આવે
હા એટલે જ નહી શિક્ષકમાં હૌથી હારામાં હામારી નોકરી શિક્ષક ની છે
હવે તો પણ પેલું અગિયાર મહિનાવાળો કરાર બંધ થઈ ગયો ને
હા, એટલે પેલા કરાર ઉપર લેતા હતા હ હમ એ કરાર ચાલુ છે પણ જેમ અમુક ડાયરી કાયમી થય એ થઈ જાયશે અમુ કરાર માટે જવું કરાર ઉપર જવું એ જાય કે
એટલે બે ભરતી અલગ અલગ આવી હતી? એ કરાર વાળંગ કરાર વાગને એમ
અરે એ એકક મેરેટ ઉપર હોય છે.
ઊંચો લેવલ ઊંચા માર્ક્સ આવે તો પ પરમનન્ટ ને ઓછો ઓછા માર્ક્સ આવે તો પ કરાવુ પડે એમ.
હા, એવું જ એ મને પાકી જાણકારી નઈ પણ એવું. એ કોઈ છે.
એવુ હોય એમ.
હમ.
તમાર સાઈડ કોઈ ખેડૂતો નો આંદોલન વાંદોલન નઈ થિયું
ના અમારી બાજુ તો હા મને થયું તું આંદોલન અમારથી વીસ કિલોમીટર અંદર પલા અહીં આપડે મોટા વિ જપુલ આવી
વાહ.
એના સરકાર પૂરતું કંપની વાળા પૂરતું વર્લ્ડ કપ નતા હાલતા એના માટે કીધું હવે વળી કોક સરકારે કોઈક ચુકાદો આયો છે વળતરાલવાનો લ કોઈક આંદોલ બધું પતિ ગયું હવે શું થાય છે પૈસા હજુ આયા નહીં.
જો સરકા